હાલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ શું કરો છો
બસ જુઓ આ બેઠા છે
બરોબર બોલો બોલો બઉ દિવસે યાદ કર્યા
હા મેઘદૂર લાઈને બહુ ટાઈમ થયો બાપા બહુ વર્ષો વીતી ગયા મેં કીધું એવું લાગે કોવિડ વખતનું મેં કીધું બધું યાદ થઈ જાય તોાજુ યાદ આ આવી જાયશ
હા કોવિડ તો બાપા પીસો જ નહીિ અમારે તો ઘરે હાલત એવી ક જ
હમ અમારે એવું જ થઈ તો ઓ પપ્પા વાત જ નહી કરવાની અમારે કોવિડ વખત તો પપા એવું થઈ ગયેલ ને કે ઘરની પેલું લોકડાઉન જેવું થઈ જતું હોય ને એવું થઈ જાય છે કોવિડ વખતે એવું થઈ ગયેલું એમ કે આપડે બચીશું કે નહી એવું થઈ ગયલું એ વખત તો એ ટાઈમ જ એવો હતો
હા તમારે ઘરમાં થયું તો કોઈ નને
હા મારા હસબન્ડ ને જ થયેલું પણ એમને એ એટલી ખાંસી એટલી ખાંસી હતી કે ના પૂછે એની વાત બહુ જ ખાંસી હતી એમને પણ એમને રિપોર્ટ કરાવડને તો કોવિડ નો તો આવ્યો જ ના તો કોવિડ ટેસ્ટ કરાયો પણ નિનીમોનિયા ની અસર આઈ હતી એમને ન્યુમોનિયા હતો એમને એમ કોવિડ તો હતો જ નહીિ એમ સિવિલ માં લઈ બી ગયા હતા એમને પછી ત્યાંથી રિપોર્ટ કરાવડ્યા એવું પણ કે કોવિડ નથી એલે પછી પાછા ભી લઈને આવેલા પણ ખ તો કે ઉસે જ આમ બંધ ના થાય એટલી ખાંસી હતી
ઓહ હ હ
તારા એ વખત તો દિવસ એવા થયા તે ખાવાનું ના ભાવે છોકરાઓ આપડા થી દૂર બધા અલગ અલગ પોતપોતાનું કામ તે કરવાનું એવું બધું એવું થઇ ગયેલું પાપા તારે
તો તમે ક્વોરન્ટાાઈન કર્યા હતા તમારા હસબન્ડ ને
ના ક્વોરન્ટાાઈન તો નહોતું કર્યું પણ એ વખત એવું નતું કે બહુ જમ એવું લાગે ખાંસી જવું તો પોતાની જાત ક્વોરન્ટાઈન થ જવાનું એમ રીતે પછી મારા દિયર હતા મારા ધિરાણી બધા એવું હતું ને થોડું, થોડી ખાંસી. જો એમને બી હતો એટલે બધા કોરોન્ટાાઈમ અગ અલગ જ થઈ એટલે કોઈ કોઈને અડવાર નહીં, એમ પોતપોતાનું કામ પોતપોતા કરી દેવાનું એમ ક્વોરન્ટાાઈન તો કોઈને જ ન કર્યા પણ એમની જા સ્વૈચ્છિક થઈ ગયેલા, એમ ક્વોરન્ટાાઈન રીતે
અચ્છા ના બરોબર છે હા કોઈ બીજાના નાના છોકરાઓને ખોટું કોઈને,
હઈ હા એટલે પછી અમારા દિયરને ડાયાબિટીસ હતો એટલે એમને તો જલ્દી અસર થઈ જાય એમ એટલે અને મન રોવો માં દિયર છોડે જતા એક એકમા દિયર જોડે ગતા ને એક મા છેઠ છોડે રીતે એટલે કોઈ કોઈને ની એમનું કોઈ ના હતું નહી ક્યાંય મર જે માર જેટ છે, અ અમે ઉપર નીચે રહીએ માર જેટ ઉપર રેય અમે નીચે એટલે એક માર બેબી હતી ઉપર ગતી રેતી મારા દિયર મારા બાબા લઈ ગયેલા એમ એટલે અમે બે જતા અલગ અલગ જ રૂમમાં અ લોકો રહીએ ખાવાનું બ બધું અલગ અલગ જ પાણી બાણી બધું પણ એટલી ખાંસી ને આખી રાત ઊંઘ ઊંઘ ના આવે એમ કે ઊંઘાય જ નહીં એમ
હા હા એમજ તોને દવાઓને એવું બધું પીવા આપ્યું હશે ને?
હા સિવિલ માંથી દવાઓ બધી લીધીતી સિવિલ માંથી જ આવી તી જોકે એના એ જ વધારે તો સારું રેતું બીજું નોર્મલ હોસ્પિટલ કઈલા નતું એમને કો અત્યારે તો એવું કે નિમોનિયા એટલે કોરોના એવું થઈ કે વખતે એ ટાઈમ જ એવો
હા એવું જ હત હવે તો નો મન તાવ આય છે, તો બી બધા એવું કે છે.
હા શરદીને એવું એવું બધું જ હતું એમ એટલે કોરોના એમ એવું બધું એવું બધું હતું એટલે અત્યારે તો બાપા હા એ ટાઈમ જવું આપડે બહાર કશું લેવાની કળવું હોય ને તો રસ્તો આખો ખાલી તમને રસ્તા ઉપર એક એક વ્યક્તિ જોવાના મલે એમ એવું હતું એમ
બરોબર.
શાંત રસ્તો એ હા મેં કીધું જીવનમાં પહેલી વખત આવું જોવા મલયુ કે આખું આમ બધું
આખું હા સુંમ સામ અને બધા ઘરમાં
હ બધા ઘરમાં અને બધા ઘરમાં રહીને પાછા કેવું હોય કે પછી થોડું ઘણું સારું થાયને પછી તો બધા અલગ અલગ રહીને પછી પાર્ટીઓ ખાવા પીવાથી માંડીને બધા મસ્ત મસ્ત ભેગા બધી ગેમો રમ તા તા પછી ત આમાય ચાલુ થય ગયુ એ વખતે કોરોના વ ફરે તો કેટલી બધી મજા આવતી હતી તારે
પણ એ ટાઈમ એ કેવો સારો હતો. તે ટાઈમે બધા જોડે બી રહી શકે ફેમિલી મેમ્બર
બધા ફેમિલી સાથે બધા એકબીજા સાથે ટાઈમ એ કરતા હતા અને બધાને એવું એમ કે કંઈક તો કસક તો નહી થાય બી બીતા બીતા રેતા હોય ઘરમા એવી રીતે રે તા તા એમ એ રીતે આપણને પપ્પા એવું પપા જીવનમાં યાદ રય જાય એવુ અને રસી મૂકવાની હોય તો એ કેવું થઈ જાય કે પહેલા મને મૂકી તો કેવું બચે જ
બચી જઓ હા સાચી વાચન જર્સી તો સોધતા કેટલી વાર કરી
રસીખ શોધતા ને પછી મલી ગઈ તો કઈ જઈને મુ કએ પેલા એવું થઈ જાય કે કઈ અળલ જગ્યા જલ્દી જુકયા જલ્દી આપણનો
હા અને એમાંય બીક લાગે કે અમુક લોકો કેક તો નહી બનાવતા હોય
હા એવું બી થતું હતું એ વખતે પણ એવા વખતે બો બ ધા યંગ લોકો બધા ઓ બહુ થઈ જતા સ્મશાનમાં તો કેટલી બધી ભીડ હતી એમ અગ્નિ સંસ્કાર કરવાની એટલી બધી ભીડ હતી મસાાલમાં.
હા ના સખત ભીડ હતી સાચી વાત છે, તો બહુ બધાના ડે બી થઈ ગયાને એના કારણે
હ એમાં એ ખરેખર એવું બનીતુંજ એવું જગ્યા અને બધાઇ કશુંજ થયુના હોયને તો શ્વાસ લેવામાં તકલીફ પડે એકદમ જ એમ.
હા બહુ એવું થાય છે, અને તરત જલલી ચેપ લાગી જાય. તો તો એકદમ જ એટલું સાચવવું પડે, એટલું સાચવવું પડે
સારો હોય ને મારો તો ઇમ્યુનિટી પાવર બહુ સારો હતો, એટલે હું રાકેશ કદાચી કસી વસ્તુ અડુને એમને સિવિલ માં લઈ ગયા ને તો અ આખો સવાર થી લઈ ગયા ને તો બ પછી ચી બે, ત્રણ, ચાર કલાકે આઇ રહેલાં તો મેં ઉપરથી કે કે મારા દિયર જેઠ કે કે તું કશું અડી નહી એવું રાગ્યું તે, પણ હું બધું એવું કશું નહી હું થોડું ઘણું તો અડી લેતી. એવું કસું નહી કે ચાલો આપણે સરખું જ થોડુંક તો આપણને એવું ગમે નહી, થોડુંકે
ઈઝ પડેન ઘરે
અને મને એવું ગમે નહી મૂકી રાખવું એવું તો, તો એવું બધું મને તો એવું ગમે નહિ પણ મારે ઇમ્યુનિટી પાવર પણ ક્યારેય મન સેજ ખાંસી હરકી મને નહી એ થયું કશું જ નહીં આખા ઘરમાં પણ મને કઈના થાય બધા બીમાર પડે પણ મને કઈ પ્રોબ્લેમ ના થાય એટલું સારુ તે મીટકર મારું
ના એ સારો પણ એક જણ નો ઈમ્યુનીટી તાર ઘરમાં ઓળું હોય ને સ્તો પછી બધ
ગરમ પાણી લિમ ઉ પાણી આખો દિવસ બસ એજ ચાલતું હોય, એમ કે ખાવાનું બી એટલું આપડે સાચવી લેતા હોય એ વખ પછી તો એમ
હા
તેલ વાળું બી નહી ખાવાનું, ત્યાં નહી ખાવાનું, પેલું નહી ખાવાનું એમ.
હા એ વાત સાચી, એ બી બહુ સાચવવુ પડતુ
તમારે ત્યા હતું કોઈને, એ બાજુ કોરોના?
અમારે એ બાજુ અહિંયા હતો તો ખરી પણ કેવું અમારે બો ઓફિસો ને એવું બધું બંધ કરી દીધુ. કેસ બહુ ઓછા હતા, કેસ એટલા વધારે નતા, પણ ઈ ફેલાય નહીને એટલે નોકરી ધંધા એ બધું સાવ બંધ કરી દીધું તુ, એટલે બધા ઘરે ન ધરે હતા હમાર
હ એ વખતે બિચારાં કેટલું બધું બગડી ગયો હશે.
એટલું બધુ ઘણા લોકો નોકરી વગર ના થઈ ગયા હતા.
હા અને જે લોકો ને હ જે પેલા ધંધા પરત બધું ચાલતું હોય એ લોકો બિચારા કેમનું ચાલુ કરે
એછેને અમારે ઘરે જે કામ વાળા આવે છે બધા ઓલું કચરા, પોતા, વાસણ વાળા એ લોકો બી બધા બિચારા થોડા એવા ગરીબ ઘરથી ને એવા હોય.
હમ્મ ઘર જ કેમનું ચાલે એમના, ઘર જ કેમનું ચલે એમ અમારે રેન્ટ ઉપર દુકાન હતી ને તો એ અમે ઘેરે ત્રણ, ચાર મહિના તો ઈ એમને ભાડું તો આપવું જ પડ્યું તું, એમ કે ચાલ તો ઘરે રહીને પાછું ઘરનો ખર્ચો લો કરવાનો. એકબીજાનો સપોર્ટ રહ્યો હતો, એટલે બધું સારું થઈ ગયું હતું, જોકે એડજસ્ટ બધું થઈ ગયેલું. અને એ વખતે પાછી અમે નવી ગાડી અમે લઈ લીધી તી, બે, ત્રણ મહિના પહેલા જ અમે નવી કાર લીધી. તેવું લીધું હતું, તોનો અમને તો એવું લીધું હતું કે, કોરોના ક્યાં જેવું આવશે એવું કશું હતું જ નહી. એટલે હપ્તો આરામથી ભરી જવા શે, મસ્ત સીઝન ચાલુ થઈ જશે એટલે.
હા હા
આવી તો ખબરએ નથી, આને કોરોના એટલે અમારે તો એ હપ્તો ભરવાનો ગાડીનો હપ્તો થઈ ગયેલો એક બાજુ આવું ને એક બાજુ બધું એક સાથે થઈ ગયેલું. કે ઘરનો ખર્ચો કરવાનો, દુકાન નો ભાડું, પાછું ભાડે એટલે વીસ હજાર તમાર દુકાન નો રેન્ડ હતું હીધી એયો કાંઈ બીન ખુલ્લે, કે ના કે એટલું તો કમ્પલસરી તમારે આપવુંજ પડસે ગયા છે એવ બી છેમ નતું રાખ્યું એને કે ચલો કોવિડ નો સમય છે તો ચાલ આપણે ઓછા લઈ આવવું એ વખતે તો અમુક માણસો હોય છે
સાચી વાત હા હોય સાચ સાચી વાચન રાખવી પડે આ માટે
હમ હમ એટલે એવું પપ્પા એવું યાદ રહી જાય સમય જીવનમાં અને એવું આપણને આપ રોડું હોય છે એમ કે ચલો હેડ પપ્પા શું થશે એવું થઇ જાય
એજ ને તોય આપડે તો પણ સચવાઈ ગય બધા સાજા થઈ ગયા જેને લોકોને ઘુમાયા ઘરના ઘણા લોકો ને
એક ઘરમાં ઘરમાં તો બે બે જનની ડેથ થયેલી છે કે બસ આસું છું છોક ને ભ ને છોકરો ને એવી રીતે થયેલી છે ડેટ એવું બધું બધા સાંગા સંકાત એ ઓફ થઈ ગયેલા છે એવું બી બની શક્યું છે અમાર પાડોશી માં જેવું બન્યું હતું કે હસબન્ડ ને વાઈફ બેવ જણા યંગ જ હતા એટલે બધી એજ બી નથી તો એમની સેવા કરવા પેલા હમણે થોડું કર્યું ને એટલે એ બી એવા કોવિ બે જણા ઓફ થઈ ગયા એવું થઈ ગયું એવું એટલે કે અને એવું લાગતું ન ચલો કે આવ હશે અમે તે એટલેું આવું પણ બહ બની શકેલું કોવિંદ
હા એવું બી થાય શું થઈ જાય અને અમારા એરિયા માં એવ એક કિસ્સો બન્યો છે તો મમ્મી પપ્પા બંને ઓફ થઈ ગયા હવે છોકરો તો બાર તેર વર્ષના હતો હવે એને સાચવે પણ હવે ઘરમાં ઈસા ક્યાંથી આવા છોકરો કોણ સાચવે તો હજી તો ફૂલ ભણવાનું બધું હોય
હ
કેવું થાય છોકરાઓને જલસા પડી ગયા હતા પણ સ્કૂલમાં એક વરષ પાસ કરી દીધા
પાસ થઈ ગયેલા સારું બન્યું તું એ અને જે પોડમાં હતા દસમું ને બારમું હતું એ લોકો ને તો મજા પડી ગઈ હતી એવો ફ તો હોડ જ હતું એક હ હ અને ઓનલાઈન ભણાવતા હતા ઘરે ઓનલાઈન ટીચિંગ ચાલતું હતું એટલે છોકરાઓ ઘેર બેસીને ભણે ના બી ભડે અમુક તો છોકરાઓ રમ્યા કરે એવું કરે કે ભણવાનું છે ભણવાનું મારે અને છોકરાઓને
તો કઈ નઈ હું તમને કરું થોડીક વારમાં મને થોડું કામ આવ્યું છે
સારું સારું હા જય શ્રી કૃષ્ણ
હા ને એ હા જય શ્રી કૃષ્ણ
શું આવ ફન કર ફ હમણાં પેલા બેન વિશે ફરવા કેલા ઉજજેલ હ ત હમણાં બપોરે પેલા ઉજ્જૈન ગયા તમે ફરવાન તો અહિયાં સરસ હતું આમ હતું ત્યા